અઠ
અવાજ આવે
હા હવે તાર પૈસો ન પાસું જ તે
હું કામ કર
બસ જો કપડા બપડા જને કામ બમ કરેને નીવરા્યા છેા તું
હ વાણી આવી ને અંદવા
હાી કોણ દાડીએ છે ગે ખલી
એ એકલે હો દાળિયા તો કે્યા આમાં પૈસા જ નથી પૈસા હોય તો દાળયા કરીએ ને
એઈ વાત એ હ છેી પણ બે જણા છે
હ હા હો નીતુળ ને હારે લેતા સાંટા જેવું છે ઝૂપડી એ બેહાડી બચારી ને ને અમે નેજ મી કબા
કે પાર્લર માં ન આવેવા
તમા મને એ તો ત્રણ વાગે આવવાનું છે ને તા તો વહી આવશુ
હ અમે વાડી આવીશું બોર પસી ને
આવજો આવજો પણ ધ્યાન રાખીને કેમ કે વરસાદ જેવું છે સાટા ચાલુ તો અમે તનદન ચાલુ કરી દીધી
હા તમાર સાદ પાણી નથી
શેને ધરફરાટ જોોય
હમ હા આરતીન ફોન કીરતો
નઈ ઈ કોઈ નથી કર મેં હંસાાનું પૂછ્યું તો તમારે હંસાાનું શીખવું હોય ને મ ત કેું ફોન કરીઈ કે ત્યાં તે બી જાણી લ તો હોય કે તગન ઉછા બે હથવારો હોય ને તો હોય કે તો તમે જાયજો એમ
કેત તય મધુભાઈ
હા એમ કીધું હોય કે હાંચાનું શીખવું હોય ને તો કે ફોન કરી ટીમ બી જાણી આવીન શે
પણ હે મર મોન્દ્ર કોઈ મ ના પણ મને બધું કીધું પણ અયા અહીંયા ત્રણ મહિના ભરવાનું છે આપણે સિલાઈ કામમાં
આયા પણ આયા અ હજી નક્કી નથી આ શીખવાડે હરખું ન શીખવાડે એમ હોય ને પાછું
નકર કાળી કેતીતી ત્રણ મહિના ભરવાની છે આ કાળી ને શીખડવાની છે
કાળી બસારી હજી એનું રાગે પાડી રશ તો આપડે શીખી આવીએ ને એમ
હા હા તો કે તને પણ કીધું બધુંય.
હ આ.
હા તો મને કઈ ને એ તો મને કીધેલું છે.
મારે એમ છે કેદીનું કીધેલુંને શીખવા જાવ હશે ને તો શીખવા જઈશ. ઈ શીખાય જાય મને તો ઉનાય પૂછી આયવાતા પાર્લર નું શીખવાનું પાર્લર નું શીખ દસ હજાર ભરવાના અને મસ્ત શીખવાડે આ ભગવતી બેેન શીખે ન્યાજ કીધું તું પૂછ્યા ઇવા હોત.
યા તો ભી જઈને શું આવડે કઈ આવડે. તો એવુ નથી કરતો.
હા તે એમ તો મહેશ કે એક તાર તું શીખી જાય કે આમ કામમાં એવું હોય જેને હેરખું મસ્ત તો પાવરફુલ આવડતું હોય ને એને માણા કે સારું કરતા એવું ન હોય કે કામ કરે તારે એ નહીં કરવાનું. મેં દેવો નહ તો એ એક કરે ને આપડે કરી પછી એનો મજા આવે.
કે નિચે અમે કરીતી ઈ અમાર સડે ક્રીમ થાય ને.
હા એટલે એમ જ ને એની કરતા આપડે છે ને હંસા નો કામ શીખી જાયએ હંસા નો હારો કોઈ કરતું ના થાળી એક કરે મે કીધુ ઈ બસારી હારે લઈ જાય મને હું ને ઉષાબેન ઈકી જાય અ બે અમારું પછી ઘર નુ તો થાય હે ને
હા હા.
એસી બાત ક્યાં
હા હાજે પુછીજો હાલો.
એકલા
મુચ
હાલો.
બપોર પછી વાડી આવવાની છે બપોર પછી
હા બપોર પછી આવી અમે ફુઇ દિકરી બેય
થળિયુ લેતા જા નેદા એવું જ છે.
હા તો તમેં કામ નહી કરાવો
અર્ધે પૂજા હજી તમેને તાપા ક્યાંથી નીકળે છોકરીને મમ કરા આવું ખવરાઆવું બધ વરસાદ આવ બધ ધોળીને યાજાવુ ઝૂંપડી માં વસ માં રાખી છોકરી બચારી પલળે શું કરવું આમાં
હા એ વાત સાચી તો ઘરે ના રહેવાય તો
ઘેર તો પૈસા કોણ દઈ જાય હ અમને
ઈ વાતય સાચી.
હા ભાઈ એને બધા એમાં હવે તો અ નોખર અમારે પૈસા ક્ વધવધી મળશે કામ કરે આપડે કઈ કામ કરીએ નહી.
હા હા કાલ મેં આરતી ને કઈરોતો ચાર વાગે ફોન
હમ.
અમારે. અમારે આ કપામાં ખડ એટલું છે કપાય દેખાતો નથી આ કોને ખબર વરસાદે ક તોફા ને બારણે યાંક ક્યાંક છોડવા ઊગ્યા ને ક્યાંક તો ઊગ્યા ય નથી. નીકરો ઓલો વેલો દેવું ખડ છે ને ઈજ છે નીકરું ઊંદેડી કે
હિમાય હમાય વસ માં માંડવી છે ને.
હા માઇન્ડ બ વશ માં કરી એકદમ નીકરો કોપા નીકરું. ખ ને બધું ભેગું ક દેખાતું નીકળ ને છે ઊંધે માથેી નાસ તો ખગરવાના.
હધેર કામે નઈ જવા તોઠ ગયા.
નહી ન અદવાર લ એટધ.
હ ધરે લ હરદા તડી આપ આવીજો હામાં.
તતાડીલા એને
તો તો સારું કે ત તારે હામાં આવે ને
હા હો પણ ખડ એ પાછું પાછળ એટલું નેટું રે આપડે આમું લે ખડ પાછું એનું વીણવું પડે.
હા તો સારું તાર રેવા બધું કામ કરતોજ ભાઈ
એ તો એની થાય ને કરતા હું તો એકલી કાપીશું આ કપા રહી જાય ને ખડ ખડ બધું ઉલડતું જાય
હા એ તો હારું.
એમ જ ને પણ આ એમ કે અથવાર હોય તો કામ થાય એક લન થીને તો કઈ કામ થાય નહી. ત્રણ મહિના ભરવાનાય ક નક્કી નથી તમે આપડે છે ને ટીમ બીજ વૈદહ શીખવા નથી કાલજાર પરાઠ ચાલુ છે. તમાર જર ફરળ ચાલુ છે કે વરસાદ છે?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
હા એ કેતા હતા મને એ કે હું આજ કેીમી જાય ને કે પૂછ આવી.
પૂછવા કોણ ક આપી.
મપસ વા બ હનચ
નઈ નં ધીમ ધીમોશે પણ લાાઈટ નથી હમ્મ.
આઠ તો એ નથી વરસાદ થી ધ મસાલ છે તો એને્યા દવું પડે બેન કપ્પા ખામી દ ખડ નખ
પુસલાય.
હે બપોર પછી અમાં નહી આવી જાવું ઓલે પણ જવાનું છે આપડે ક્લાસી છે. વાસી સ જાવાન છે ને પાછું. . એક વાગ્ય ટુકડા વૈયા છે ક્લાસીો એ ટીમ બી પૂછવા હમ્મ અવાજ નથી આવતો?
તો એમને ઘરે
અવાજ આવે છે ના ઈ તો ઘેર હું વાડીિયા લઈ ને આવી પણ અમે ત્રણ વાગે ઓ પણ જવાન છે કે નહી તો વહી આવસે.
હમ્મ હમ્મ.
અવાજ આવે?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
અવાજ આવે છે મારો?
હા એમ નહ તો અચાર ગારો નથી એમ
ગારો તો કઈ નથી થોડો થોડો છે પણ કપામાં તો હાલે તે હા તે અમે. શ ઘેર ને પછી હા તે ત્યારે જ આવશુ ક્લાસીસ માં જવું ને તે.
હા. આવે આવે પણ પારતી બેગ કાળ . હા આવે આવે કાળીની ભેગા રા